તો અવાજ આવી રહ્યો છે તમને? હા તો આજે આપણે માછલી વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. આપડે માછલી અને ઉત્પાદન કરવું છે. અને માછલી માછલીને પોવા માટે આપડે એ, અ ખેતરોમાં તળાવ તળાવ જેવ ખોવાના છે, અને તેના માટે અમે હ જીસીબી ને મંગાય છે, અને ખોડીને આ માછલીઓનો આ હ અવશેષ કરવા માટે અમે અ કરવાના છે, અને માછલી માછલી ઉત્પાદન કરવાના છે, અને તેના માટે અમે તળાવો ખોદયા છે, અને માછલીનો માછલીઓ મંગાય છે, ઘણી બધી જાતની માછલીઓ છે, અને ઘણી બધીઓ માછલીઓળ ના ઘણા બધા નામો હોય છે, પણ એમ જોવા જઈ તો કેટલા કે એમ જોય રોય અને એવી બધી માછલીઓ અમે મંગાય છે, અને તે અમે ઘણી બધીઓ મંગાવી છે, તમારે શું કેવું.
. હ મેં તો જોકે મારા ગામમાં તો તળાવની એવી સુવિધા નથી પરંતુ એમ જોવા જઈએે તમે કકુત્રિમ તળાવ બનાવ્યો છે. અને ખૂબ કુત્રિમ તળાવમાં મે મારી માછલીઓનું. પેલું શું કેહેવામાં આવે જે રોપણ કર્યું છે. માછલીઓનું રોપણ એટલે ઉપજ માછલીઓની ઉપજ મેં કૃત્રિમ તળાવમાં કરીએ છે. અને તેમાં ઘણી બધી માછલી માછલીઓ રાખી. કે જેથી એમ કે બાંગડા પછી રોહી પછી કાત્રો, બુમલા પલા ને બીજી બીજી ઘણી બધી એમ છે. જેમ કે પાપલેટ છે. એ બધી ઘણી બધી માછલીનું મેં કર્યું છે. અને આગળ મારો તો એમ વિચાર છે. કે હું બીજે બધા હમણાં તો હા એક જ ખેતર માં બનાવ્યું છે. પરંતુ હું બીજા આગળ જતા બીજા ઘણા બધા બે ત્રણ ખેતર વિચાર છે મારે પણ કે બે ત્રણ ખેતરમાં પણ માછલીનુ ઉપજ કરુ એમ મારો વિચાર થઈ રહ્યો છે. પરંતુ હવે જો આ સક્ષમ જાય તો આગળ હું વિચારીશ કે કેવું કરવું મારે તમારૂં શું માનવું.
હા તમે કીધું તેમ મારે પણ બે ત્રણ તળાવો છે. અને તેમાં માછલી નાખી છે. રોહી, કટલા, ઝીંગા કે એ બધી નાખે છે. તે માટેથી ફાયદો પણ થયો છે અને અ ફાયદો થયો છે. વધારે. એમાંથી અમે આ માછલીઓ બધી એ બહાર અમે મોકલીએ છીએ અને અમને ફાયદો ઘણો થયો છે અને તે માટે અમે હ એમ વિચાર્યું છે કે ટાળાઓ વધારે હોય તો અમારે ફાયદો વધારે હોય તે માટે અમે તળાવો વધારી દીધા છે. અને માછલીઓ પણ વધારે મંગાવી લીધી. છે. અને ઘણી બધી જાતની ઓ માછલીઓ મંગાય છે અને હવે બહાર મુકળવાનો વિચાર ગ વધી ગયો. છે, અને માછલી હોય, તો વધારે બધું ફાયદાઓ હોય છે. અને તેના માટે અમારે અ મારા ફ્રેન્ડને પણ મેં કીધું હતું કે માછલી ઉત્પાદન કરો તમારે શું કેવું?
હા, એમાં તો માછલી ઉત્પાદન કરવું જ જોઈએ મેં તો એજ માનું કે આપડે માછલી ઉત્પાદન કરીએ તો આગળ આપડે ઝીંગાનુ, ને જે બધા ઉત્પાદન પણ કરવા જઈ જેથી આપડે બાંગડા ને એ બધી માછલી, સાથે સાથે આપણે બીજી બધી જોકે ઉત્પન્ન કરીએ તો આપણા માટે સારું ગણવામાં આવે છે, તો એ બધ હ, આપ કરતા શું તો આપને સારું સારું પ્રોફિટ મળશે ના આપડે આગળ, જતા વધારે પૈસા કમાઈ શકશૂ. અને એવા જ જો આપણેે પૈસા કમાવશું તો આપણેે આગળની પેઢી ના પણ કામ આવશે અને આપણે આગળ જતા ઘણો બધો ફાયદાકારક થઇ શકે. આપડે સરકારને પણ આપણેે એ બધી વસ્તુ આપવી જોઈએ જેથી જેથી સરકાર પણ આપણને પ્રોત્સાહન આપે. અને આપણને સહાય બધી આપે છે એમ તો તમે જાણો જ છો કે સરકાર પણ સ સહાય બધી આપી જ રહી. છે. જેમ કે હમણાં જ તમે જોઈ રહ્યા છો કે બોર ને એવું બધું કરી આપે છે તો બોર કરવાનું એ મુખ્ય કારણ પણ એ છે કે તમને પાણીની સગવડો પૂરી પાડવા માટે બોર કરી આપે છે અને જો હમણાં તો વરસાદ પણ નથી આવતો જેથી પાણી પણ ઓછું રહે છે. તમારું શું માનવાનું.
સરકારો બધી સુવિધાઓ આપે છે. અને સરકારો બધી સહ સહાય આપે. છે, અને આ બધી સહાયો લેવા જરૂર છે. અને માછલીઓ માટે તમે કીધું કે એમ પાણી જરૂરી છે. ને પાણી ના હોય તો બધી માછલી મરી જાય છે. અને મળી માછલીઓ માટે પાણીની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ
વોટ્સઅપમા
સહાય નો ઉપયોગ, કરીએ અને સરકાર તરફથી અમારે ઘરે પણ બોર આવ્યો છે, અને અમે પણ એજ લાભ લિધો છે, અને માછલીઓ બધી સારી રહે, અને તે માટે અમે બધો ખોરાકોને બધું નાખ્યું છે. અનેને તેના માટે અમે માછલીઓ વધારે વિતરણ કર વિતરણ કર્યું છે. અને તે માટે અમે ઘણું, બધુ લાભ મેળવ્યા છે, અને સારો પણ ફાયદો થયો છે અને સારી પણ માછલી રય અને ઘણી બધી માછલીઓ અમે લાવ્યા છીએ, અને તે માટે અમે તમારે શું કેવું?
અને માછલીઓ મે હ, એમ અમારા ખેતરો અને બીજાના અમારા ફેન્ડના ઘણા બધા ખેતરો છે, તેમાં પણ અમે માછલી ન ઉત્પાદન કર્યો છે, અને મારા ફેન્ડના ખેતરમાં પણ તળાવ ખોદા છે. અને તેમાં પણ અમે રોય કટલા કે અન્ય બધી માછલીઓ નાખી છે. અને તે માટે અમે વધારે ફાયદો મારા ફ્રેન્ડ અમે બે જોડે થાય છે, અને પણ એમ જોવા જઈ તો હા મારા ફ્રેન્ડને પણ મેં એમ જ કીધું હતુ, કે તમે પણ ખોલો અને તમારા ખેતર ઘણા છે, અને તમે તળાવ ખોલો અને મા ન ઉત્પાદન કરો તમને પણ આ ફાયદો મળશે અને તો એ લોકો પણ એ વિચાર કર્યો છે, અને તમારે શું કેવું છે.
એમ તો મેં વિચારતો છુ, કે હું હવે બીજા બધા મારું તેમમ તો કે મા મેં ઉત્પાદન કર્યુ અને મારા કાકાવાને પણ કર્યું છે, કાકાવાણ તો સક્ષમ થયું છે, જેથી હુ એમ વિચારી રહ્યો છુ, કે બીજા બધા જે ખેતરો છે.
હમ
આજે એને શું કેહેવામાં, આવે ઝીંગા-ઝીંગા નાના ઝીંગા, મોટા ઝીંગા પછી. કાપણ એ બધાનું મે હા, રૂપ ઉપજ કરવો એમ મારો વિચાર થઈ રહ્યો છે. જેથી મને વધારે પડતા પૈસા મળી રહે હમે, તમે જાણો છો. કે આના થી એટલા બધા પૈસા મળી રહ્યા છે, અને હમણાં તો ઝીંધા એટલા બધા જ જઈ રહ્યા છે. ર કહે આવે છેર, એટલા બધા વેચાઈ રહ્યા છે. કે તમે જાણી જ ના શકો એટલા બધા ર વેચાય છે, દુનિયામાં બધા જે ચાઈના ના ને એવા લોકો છે. આટલા બધા રોસ્ટર ખાય છે, પછી એની સાથે સાથે મેં એમ વિચાર્યું છે. કે મારે અ સાથે, સાથે એને આ સાથે- સાથે હજી કરચલા છે, એની પણ મેં ઉપજ કરું એ વિચારી રહ્યો છુ. તો એની પણ સાથે સાથે ઉપજ કરા તો કરેચલાનુ પણ સૂપ ને એવું બધું પીવે છે. લોકો એટલે તેના માટે પણ ઉપયોગી છે. અને બહાર ના દિવેશમાં આપડણે મોકલશું તો આપડે ઘણા ફાયદા કડક છે, કાર જો એ બતે આપડણે ફાયદાકારક કર્યા કરશું તો આપણને વધારે પૈસા મળતા જ રહેશેને આપડી ઉપજ વધતી જ રહેશે, એટલે તમારુ શું માનવુ એમા
હા, તમે કીધું તેમજ હમણા હાલે હમણા મેં પણ પેલા તળાવ, ખોદ માછલીઓ નાખી અને હ, વધારે અમે કરી અને અમે, તો હવે બધે શહેરોમા, કે ગામોમા બધે માછલીઓનું વેચાણ ચાલી રહ્યું છે, અને પ્ટી અમરે માછલીઓ, સારી મળે એ માટે એ માછલીઓનુ
યુ વલ ડુ સિમ વી, વુડ લાઇક ટુ એમ એડ યુર ફોન નબર એઇ દ બોક્સ પ્રોવાઇડેડ ટુ ક્રિેટ એન અકાઉન્ટ
માછલીઓ ન ઉત્પાદન કરી રહ્યા છે. હ તે માટે વધ ટરાાવ અમારી માસ કેટલી સારી છે, કે માછલીઓ ગમી છે, અને માછલીઓ એવી છે, કે કોઈ પણ જાતનો એમ ભય નથી, અને અમારી માછલીઓનો, દવામાં પણ ઉપયોગ થાય છે, અને અમારે માછલીઓ આ બધા ડોક્ટરોને પણ આપી છે, કે આ માસુ નો દવા કામ હોય, તો યુઝ કરજો તમારે શું કેવુ
હા, એમ તો હવે તમે કીધું ત માછલી ઓછન એવી વસ્તુ છે. કે દવામાં પણ ઉપયોગી બને છે તમામ ઉપયોગી બનવા છે. જે લોકોને એમાં બી ટવેલ છે, પછી બીજા ઘણા બધા વિટામીન્સ ઓછા થઈ જાય છે, જેમ તમે ઓમેગા થ્રી ને એ બધી વસ્તુઓ છે, તો એ વસ્તુઓ માછલી ના તેલ માંથી જ મળે છે, અને માછલી નું તેલ એ એક સારું ગણ છે, કે આપણે જે કમરને મણકા હોય છે, જે આપડી હાડકાની એમાં પણ મદદરૂપ બને છે, જેથી એમાં તમારા હાડકા મજબૂત કરે છે, અને એ તેલ વધારે પડતું મદદરૂપ છે અને બીજું એ કે તમારે જો સારું એવું જીવન જીવુ હોય, તો તમારે નોનવેજ વસ્તુ ખાવી જોઈએ નોનવેજ માં પણ એવી વસ્તુ આપે બીફ ને એવું ખાવુના જોઈએ, કારણ કે એક આપડી માતા ગણવામાં આવે છે, જેથી ખાવું ના જોઈએ આપડે ચિકન છે, એગ છે. એને બીજી બધી વસ્તુઓ છે, તે ખાવી થી આપને વધુ મળી રહે તમે જાણો છો આપણે ચિકન ઈંડામાંથીમેગ મળે છે, આપડે જે કુદરતી રીતે જે બોલર હોય જે ઈંડા તે જ આપણે ખવાએ કારણ કે તે, નોનવેજમાં નહી ગણાતા કારણ નોનવેજમાં ના ગણવાનું કારણ એ, એમાંથી તે વધતા હોય તે થઈ નહી શકે એનું કારણ એ થઈ શકે એમ
હા તમે તેમજ કી ધૂ માછલીઓ નહી ખાવી જોઈએ પણ એમ લોકો બણાં એમ, નહી ખતા પણ લોકોનું શરીર અ બીમાર પડે છે, એક ઘાંટા એ લોકોને એટલે લોકો ખાય છે, અને તેના માટે તંદુરસ્ત માછલીઓ ખાવાથી બધું પ્રોટીન ને ઉભો મળે છે, અને તે માટે લોકો લોકો, વધારે માછલીઓ ન યુ છે, અને તે માટે અમે પણ વધારે તળાવો ખુદ્યા છે, અને મા માછલીઓ નો વેપાર હવે ચાલુ કર્યો છે, અમારી માછલીઓ એવી છે, કે અ લોકો જેમ સારુ પેલું થાય તેમ તેવી માછલીઓ અમે રાખી છે, અને માછલીઓ ઘણો મે લાભ પણ મેળે છે, અને તે માટે અ માછલી માલીઓ ન અ ડપ ખોલી નાખે છેં, ખોલીઓ અને ઘણી બધી માછલીઓ
આપડે આવાજ બધું કરતા રહેવુ, જોઈએ જેથી આપને મળી રહે અને, મેટ્રો એજ માણસ આપડ કરજલા છે, પછી આપડ ઓપો ઓસની પણ ખેતી કરવી જોઈએ ઓપ્ટોપસ એવી વસ્તુ છે. વધારે પડતું ઉપયોગી બને છે, અને તે ખાવામાં પણ બહુ સારું ગણવામાં આવે છે. ટોપ ટોપસ પણ આપડે ખાવા જોઈએ અને પાપલેટ એ પણ ખાવા જોઈએ અને, ચાલો આપડે એના વિશે આગળ વાત કરીશું લે